હલો. તું કર રા હ.
કશું નહીં. અત્યારે તો ધાબે ફરી ગય સારો પવન આવે ને એટલે.
હા હા! સાંજ ના પાંચ છ વાગે એટલે ડબો જ ગમે આપડે તો.
હા! રોજ ન રૂટીન જ બની ગયું હવે તો.
હા તેવું જ હોય.
વરસાદ આવ ને તોય જબે હેડો બે ત મટ ના
હા હા! ઘાબુ તો પેલું વાલો.
હા! રાતે ખાઈ ખાઈ બપોરે તો ખાઈને ઉપર તડખો હોય. એટલે આઈએ ના પણ રાત. તે ખાઈને બે ત એને આટા મારી દઈએ.
ચાલો. આમ તો સાંજે સાંજે હવા બી શુદ્ધ હોય વાયરો બી મસ્ત હોય. જો જાતા હોય. અવાજ મસ્ત કરતો કરતા જતા હોય. વાતાવરણ શાંત હોય. અમ બેસવા માટે જગ્યા બી સારી હોય.
હા બા શું કામ હવારુ કે આ ચા પીધી મોડું જોયું... પઈ હું તો... ચા મોઢું ધોઈ ને પછી ફોન જોવા બેસી જવું આઠ નવ વાગે પછી કોમ કરવાનું ચાલુ કરવું.
હા મારે તો વહેલા હજુ ઉઠી ના હોય નાહવાનુંને ધોવાનું... રૂટીન ના બસ કરો હ ચા મુખ... દૂધ લેવા જઉ ચા પીવી ચા પીધી ના પીધી કરીને કરો પો એમ કરતા કરતા કોલેજ જવાનો ટાઈમ થઈ જાય કોલેજ... જા મારી ટાઈમ બી દે મળતો બોલો એટું કામ કામ ને કામ બહુ જ કામ હોય મારે તો.
હું તો રોજ કોલેજ નહિ જતીને અમ કોલેજ જવાનું હોય ને એ દિવસે તો હું વહેલા ઉઠી ને નાઈ લવુ.
હા.
બાકી મારી મમ્મી કરી દે ઘરે હોય તો બધું.
ચાલ મારે તો બધું કરવું જ પડે જાત કોલેજ બી જવાનું હોય, ને કામ બી હોય જોબ બી જવાનું હોય ને
કોલેજ ચાલુ થઇ એટલે
એટલે જ ને હાલ નવા નવા છે, આમમાં હોય એટલે વધારેની મહિનો તો એક તારા જવું પડે ને રેગ્યુલર
કામ હોય તો
તો ચાલો આમ તો અમારી કોલેજ બી નવી હ એટલે ખબર ના પડે કે શું આવે શું ના આવે એટલે એલી
હમ્મ બાકી બાકી તો કોઈને નવ દસ વાગે ફ્રોમ ચાલુ કરો ફ્રોમ પડતા પડતા બાર વાગી જાય બપોર પછી ખાવાનુ પછી બપોર પડે એટલે શાંતિ મળે કે હા એવા બપોર પડી એવા મસ્ત આખી બોપર રઘીશુંનહિ તો ફોન જોઈશુ
મને તો ફોન જોવાનો ટાઈમે નહીં મળતો
આખી વપોર હું ફોન જ જોતી હોઉ પછી શું કેવાય ત્રણ વાગે એટલે ચા મૂકો ચા મૂકી પીવો અને પછી બધા વાસણ ભેગા કરીને ઘસવા જઓ. તો આવ દી હોજ ના ખાવાનો ટાઈમ થઇ જાય.
હા હા હું તો કોઈ છાડ સાંજ પડે નેું મને એવું થાય.
હમ માર તો એવ અને પાછા પૈ ખાઈન પૈ શું કેવાય રાત ના વાસણ ઘસવાના ઘસી ને પછી રસોડું બસોડું સાફ કરીને પેલા તો ઉનાળો હતો ને, એટલે નાવાનું એ હતું પણ અમણાંથી તો વરસાદ આવે ને એટલે
ચાલો આમ તો વાંધો ના આવે ભલા ગરમી પડતી એટલે બે ટાઈમ નાવું જ પડે
હમ બે ટાઈમ ના હતા અને ઢાબે ઉઠાય એટલે એટલી મસ્ત ઊંઘ આવતી ને
હ ઢાબા પણ ઊંઘ જ અલગ મજા આવેની હડ
ઉપર જ ઉંઘીએ એ રાતે
અમે તો નહી ઉઊમતા મતલ મચ્છરો એટલો આવે નાની નાની જીવાતો એ બઉુ કરડે હોય એટલે ભાઈ હાથે ખોલ ના પડે એટલે નઈ ઊંચ સાાબા ઉપર આવે તો
એવું અમે તો અમ મન તો નહી કરતી હું તો શું કેવાયું આ બાજુ હુંકું ને એટલે મન નહી કરતી રાતે પવન વધારે હોય
અને અમારે તો ધાબું હોય ઈ એ જ જોડે લેબડો હોય એટલે લેબડાો તો વધારે આભાર ને
હમ્મ પાછું પછી રાત પડી જાય વાસણ વાસણ ઘસીને પછી. મારે રાતેે માથું ઓડાવવા જોવા આવ
રાતે હું એ ચોટલો બોતી ના જોું કારણ કે ખુલ્લા બાાર રાખે ને તો બાર તૂટી જાય તો પણ ચોટલો વાંધેલો હોય તો ના તૂટે
રાતે એ તો શું કેવાય રાતે માથું ઓડાય પછ છોટલો લઈ લઉ
ચાલ હું વેલા ઉઠવ ને ચાપય કરવો ન નાવા ધોવાનુંું કરન ચા પીવન પ કોલેજ જવન કોલેજ થી દસ વાગે આવ દસ વાગે ભછ જોબ જઉ તો જોબે જે હ ને આખો ત જોબ કરું પછી ત વાગે ખાવા ખઉ
મારે તો બપોરરે કો ખાવાનું નક્કી નહી હોય તો હું તો ખઉ ના એ ખઉ
તો વાગે ખાવ ને પછ એમ કરતા કર કોમ પડતા એમ ક પજ વાગે પસ વાગે ખરે આવુ પ શાંતિથી આઈન ચા પીવું નાસ્તો કરું પછી ઊંઘવું ને પ ઘડી તાબા પર જવું ને એલે રસોઈ ટાઈમ થઈ ગયેલો હોય સાંજ નનો પછ પછી ખાઈને બેસીએ પછી ફોન આવતો હોય તો વાતો કરીએને એમ કરતા કરતા દસ વાગી જયા તો બાર વાગ્યાી ફોન જોઈએ પાછા હોય જઈએ. વેહલા ઉઠો છ વાગે ગમે તે મટિંગ શું હોય આખ
પેલા મે હમણાં જોબ છોડી બાકી હમણાં પેલા જોબ જતા એટલે કોઈ ર હવાર ઉઠી ને પ ફટાફટ નઈ લેતા બીજા બધાને નવાનું હોય એટલે નને પછ સાાબ ટાઈમ થઈએે જેપી નવ નવ વાગે નવ સાડા ન જઈએ તઈ એ હાડા પ છેે
ચાલો આમ તો મને ઝપથી આવતા આમ કઈ બારી પલો વરસાદ થતો હોય ને તો એવો સરપ્રાઈઝ થાય જાય ને વા કેમાં મસ્ત બસતા હવે નાતા નાતા જઈશું હ નાની નાની વાતમાં આપણે સરપ્રાઈઝ થઈ જાય ખુશીમાં આખો દાય ર હોય એટલે આપડ કંટા આવે કક બારીિશ આવે વરસાદ આવે કોઈક દિવસ ચા પીવાનું મન થાય ચા હાજર થય એટલે મજા આવેું આપડે નાની નાની વાતમાં ખુરશી તો અલગ જ માહોલ હોય
હમ અમા મન તો શું કેવાય અમે તો અંદર બેઠા હોઈએ તો એ વરસાદ આવતો હોય તો એ મનતો હોય મજા આવે કે હા વરસાદ આવે વરસાદ જોઈ જવું ને કોમ કરે જો એવું થાય કે હા બધ જવાનો છૂટવાનો ટાઈમ થાય ને તો બંધ ના થઈ જાય ને તો સારું ચાલુ ચાલુ રહે ને તો મજા આવે એવું થાય કે હાલ જતી ર હાલ જતી ર હાલ જતી ર એવું થાય
હું તો વસાદ હું નઈ ને જાઉ ના્યા વગર તો આવું જ ન
હા હું એવું નહી કરતી કે ના ઉઊભી રહું વરસાદ નહી પડતો તો આ ના હું તો નહીને જ આવું નાતી નાતી આવું ઘરે
કક રાતે વસા રાતે ના ના લ ક નાવું તો શરદી થઈ જાય રાતે ન નાતી
અમારે તો અહંયા જયારે પેહલો વરસાદ પડ્યો હતો ને ત્યારે અમે તો બધાને આવ્યા હતા
પ પે અસર આ રાતે આ હતો ને
હા રાતે આવ્યો તમે રાતે ના આવ્યા ત
હા રાતે આયા તો
મજા આ ગઈ હતી રાતે ને આવવાની એ મજા અલગત છે
હ તો બે દિવસ પેલા આ જોબ ઉપર થી કરે તો મમ્મી માટે પીઝજા લાવ લઈ એટલે એમે તો ગવા આવ પીઝજા એવ સરપ્રાાઈઝ થઈ જ છે હ પી્જા બહુ સાવ
હમ કઈ કેવું અને પછી ઈચ્છા હોય કે આું આ ખાવાની ઈચ્છા પણ એવું થાય કે ઘરે તો ખસે નહી કોણ મંગાવો ઘરે આપડા વગર પછ જઈ ગએ ને તાર મળ ને એટલે એવું થાય આ તો વિચારતી હતી હુંત આ આઈએ ગયું
હા એને અમે સરપ્રાઈઝ જ થઈ જઈએ અને ખુશી થઈ અલગ
હમ.
એવું થાયત્યારે તો ના ક આખો રૂટન રૂટન લાઈફ તો હ ના કામ ના જોબ ના આખો દ કંટા આ જાય કોમથી યજી એમ ખાલી ચાર દિવસ પૂરો થાય ચાર દિવસ પૂરો પાછો બીજો દિવસ આ તો એ માથાકુશ કોઈક દિવસ જોક ફરવા જયા હોય જો મેરેજમાં જ શાંતિ હોય ખાલી
હ તો એ વિશેષ વાનંતી નહી મા મને તો જોર આવતું હોય જતા મને તો એવું થાય ઘરે જ રહવું ઘરે જ રહવું
બાકી તો રૂટીન લાઈફ જોય ઉઠો ફમ કર ખો પી હું જો બીજું તું કરે કશે નહી
હમ બરંબર તો એવું નહી હોય તોું
તમે તો જોબ જતા ન એટલે ઘરે હોય એટલે ચાલે ને તમારે તો તો આખરે કામ હોયને જોબ જવાનું હોયને ઘરનું કામ હોય ને કોલેજ જવાનું હોય ને આવીને પાછું મશીન પર બેવું કપડા સીવા માટે એટલે ટાઈમ જ નહી મળતો મને તો
ચાલે પણ અમુક લગ્ન હોય ને તો વી મજા આવે હોય જેમ કે ઘરનું ઘરે ખાવાના બનાવવાનું હોય વાસણ બાસણ ના એટલે સોંત હોય કે હેડ ઘરે અંદર કોઈ કામ નહી અને પાછું ખાવાનું ભારે હોય ને બાર નું એટલે હાંજે આપડે કઈક વધારે ના ખાઈએ ખીચડી બચડી બનાવી ડે એટલે દિવસે તો શાંતિ જ હોય
હા અને એક બાજુ જો કંટાળેલા આવેલા હોય ઘરે કોમ થી અને કોઈક મહેમાન આવે અધવાર નું આવે એવું માથા કુટ થાય ને કોઈ ના કંટાઈને આયા હોય પાસાં
હા એજ તો પણ અમારે તો વધારે મહેમાન આવતા ને કઈ હોય ને તો વળી આવ નખર ના બધા દૂર દૂર એટલેને પાછી એમને નોકરી એટલે એ
હા અમાંર તો આવે ગામડે રે ને ખરી ને એટલે
હા એજ તો મારા મમ્મી ઘરે હોય ને તો બધું કરી જ દે
મારે થોડી હેલ્પ કરાવી પડે ખાલી પન બીજું તો બધું કરી જાય મમ્મી
હેલ્પ તો કરવા પડે ને શાકભાજી કો તો કાપી આ કો તો લોટ બાંધી આલો કો તો દુકાન થી કંઈક લઈ આલો
હા માર મમ્મી એ રાંધી તો બધ લઈ આલુ ખાલી પગ યારી નાખ એટલે સોં ચાય લેવાની દુકાન
હમ મારે તો ભાઈ ને મમ્મી મારે ભાઈને મોકલી દે પણ એના એ કોક ને કોક ઊંધુ નુંધુ લઈ આવે એટલે પાછો ધક્કો ખાવો એના કરતા હાથ જ લઈને આવું હારું
ચાલો આમ તો ધકો ખાવો માથા કુટ કરવી એના કરતા હાથી લઈ આવું હારું આમ તો
અને પાછું પોતાનું કમિશન ના કાઢા દસ રૂપિયા લઈને મો ક્યાં હોય તો પછી કે પોતાનું લઈને આવાનું બીજું પોંચ રૂપિયા નું વસ્તુ ના આવે એટલે ઘરે પાછો પૈસા લે કેલાય પૈસા
પાચ કમિશન કાઢી લે ની
હા ઈને એવું પાસે એનું ખાતું એવું
ચોકલેટ પડેકા ને એવું વધારે ખાતો હશે
ના જો પડીકા ખાય ને તો માગીને લઇ જાય અને ચોકલેટા બોકલેટા ખાવી હોય ને તો આઈ વધે ને એમાંથી લાઈન નેચક નેચક થઈને આવો પાછો
ખબર ખાલી ને કે ચોકલેટ ખાય છે તો બોલશે મમ્મી એટલે
હા પા જેવી ચોકરી દસ દસ વાળી લઈ લે પાસો એટલે નીચે ના નીચે ખાઈ અને આપડેને તો એવું હોય કે એટલા પૈસા કશે પાડી ને આયો કા તો દુકને દુકને જઈ એ તો ખબર પડે કે આ તો હારું વસ્તુ લઈ ગયો અન પાછા એ કેય કે અહીયા ઉભો ઉભો ખાતો તો
એ એવું કે ઘરે જ તો મમ્મી બોલશે લઈ લે હગ તો કે મને બજારમાં અઇ જવાદે ને દુકાનેથી
પડ તો પહી એ બોલ જ ને માર તો હોય એવું નેવું વડી જ
મસ્તી ખોર જ છે
બઉ વાર
હા
એને હું હું જ જતી આવું કશું વસ્તુ નાવું એને ફટાફટે આવે પણ પૈસા બરોબર ગાઈ ગાય છે
હા
એ અમુક વાર ચાહે ભડી પોચ દસ રૂપિયા ન વસ્તુ લેવાનું હોય તો વળી મોકીય દે કોઈ ના હોય તો બાકી તો મુજ હું જેટલા ઘડી હો ને તો એટલા ઘડી એ નહી જતો એમ
આવું ઊંધું ઊધું કરે ને આવે તો
હાચી વાત ઊંધું ઊંધું ઘર પહી ચોસી જાય
કઈ નઈ હ ટાઈમ મળીશ તો આવીશ તમાર ઘ, મન ટાઈમજ મળતો નઈ આવા માટે.
કઈ નહી મળે તો આવજો તા.
હારુ આવજો તા.